આટલા ક્યાં હતું તું મન મેં કોલ કર્યું તું કોલ પણ નહી ઉપાડતી
હા
ક્યાં હતી તુ તુ કોલ પણ નહીં ઉપાડતી હતી
અ અવાજ નહી અમાર થોરુ જોથી બોલને
ક્યાં હતી તો કોલ પણ નહી ઉપાડતી હતી ગાયબ થઈ ગયલી ક્યાં હતી
કામ હતો કામ કરતી તી
ઘરે કઈ વાત ચાલતી હતી?
હા થોડીક વાત હતી પછી પતી ગઈ પછી
કે ઝઘડો થયો
હા એ ચંદાગત
તારો કંઈક તારી એનર્જી અને મૂડ બંને ડાઉન છે
એનર્જી ડાઉન જ હોય ને આટલું બધું કામ કરવાનું બધું કરવાનું અને પાછું કોલેજ જવાનું
હારુ મમ્મીને બોલ તો કાલે નહી જવું તો બોલ પ
અરે મમ્મી તો ચાલ હે પપ્પા ખબર છે. ને જાઉં છે. અટેન્ડનસ જોઈએ છે
મળી જશે એક દિવસની લીવ અપ્લાય કરી દે ને હોસ્ટલ ચેન્જિંગ માટે મળી જ જશે તને અને એક કામ કર હાંભડ સામાન તારું પેકડ જ રાખ શામ હુધી કઈ ના કર હું પાંચ છ વાગે આવીને તરત તને ફોન કરીશ તારો નીચે હોસ્ટલ આવી જાય સામાન લઈ લશ પછી ગોપિકા નું સામાન લેવા જઈશ ઓકે
ના હવે એવું કઈ કરો ન આવશે પેલા આમ બધી કર નાખશું
હમ કાલી છુટ્ટી લઈ લઈશ સાબ છ વાત છે પછી રેગ્યુલર જવું જ પડશે કેમ કે હવે તો કોલેજ પણ એક થઇ ગયું તમે બંને સાથે જ રહેવાન છો સાથેજ સુવાનો છું તો થઈ ગયું એ વસ્તુ હવે શોર્ટેટ છે તમારા માટે તો કાલનો દિવસ છુટ્ટી લઈ લે પછી તો રોજ કોલેજ જવું કેમ કે એકબીજાને ઉપાડી કરશો તમે એમ પર ગોપીને ગોપીને દૂર પડી ગ્યું પણ હવે ડિઝાઇન
હમ ખબર છે એને તો હવે એ બાજુ જ રહેવું પડે ને હવે પ્પ્રેક્ટિસ આખો દસે બાજુ રહે
હમ અને તું મારા બિલ્ડિંગમાં છે મા મારી સાથે રહેશે તું? ડિઝાઇન જવું છે વચ્ચે વચચે?
હા
વચ્ચે વચ્ચે ટાઈમ નીકાળીને ડિઝાઇન જવું છે એની પાયરે બેસવા માટે?
એ તો જાય જ ને સાંજે એ બાજુ જ રહીને
તારે તાકાત રહેશે તો મને તો ઇસ્યૂ નથી તારમાં તાકાત રહેશે તો ચાલ્યા જશું અમે લોકો
કોલેજ ટાઈમ પર તો નહી જવાશે પણ પછી પછી જવાનું સમજતી
હારુ મેં તો વેટ કરીશ ક્લાસ કરના ચતી હમ આ એક થી પાંચ તો હું નથી તમે લોકો પોતપોતામાં જ છો જે છો
ચાર પાંચ અમે પણ અયા નથી
અ ગેટપાસનું જોઈ લેજો
મમ્મી ને અ હમને બને આવશે
મમ્મીને બધી વસ્તુ ફોર ફાઈવ બોલ ડ્યુટી છે
ના નથી બોલો
બોલી કાડ અને બોલ મારી સાથેજ છે પછી કઈ થાય તો હું વાત કરી લઈશ હારું બાય ચાન્સ તારી મમ્મી નહી માન્યા તો મને ફોન કરજે ખાલી એના આગળ હું વાત કરી લઈશ
અરે મને
માની જ જશે પણ બીક લાગે ને એટલસ પેરેન્ટ છે પ્યાર કરે છે તને જય્યારે હું કરું તો મને બીક લાગે શકે ટે એમ તો તારું મમ્મીનો વિચાર કેટલી બીક હશે
ખબર છે પણ મમી તો જવાજ નૈ દે પટેકાનું કામ કરવાનું કામી બનો
હારું ને ચિંતા ના કર હું છું અમદાવાદ આવી જા અમદાવાદમાં તમારુંશન થ જશે તો અમદાવાદ મા મારું અમદાવાદ લ લાગવી જવું જોઈએ અમદાવાદમાં જ નામ નાખ્યું છે મેં હા
સારું કર તારી ગ તો ચલી છે
હમ એજ
છે અમારું ક‌ઇ બજપ નામેલા કોચ
હોટલ હા ચાર તરીકે તમારી હોટલ થઈ જશે પછી હું તમને લઈને ફરશું બીજું
બે દિવસ સર મજા કર
ના એટલે મજા ના કેવાય એટલે પાંચ પર અમારે બસ માં રિટર્ન અને ચાર એ ચાર તારીખ જે છે રાત્રે આપડે વોક કરવા નિકળ શું ગાડી તો રહેશે નહી તો વોક જ કરવું પડશે
ખબર છે પછી ઓ ઓલામાં પણ અ લોકો હોટલમાં પણ તય કરી દે
હા તમે છોકરી લોકો એક હોટલમાં એમાં ખબર હું થશે બે રૂમ લેશે એ લોકો એ બે રૂમમાં હું કરશે એક રૂમમાં આ છ થી આઠ છોકરીના તો દસ છોકરી જેટલી છોકરી હશે એવું ડાલી કાઢશે કેમ કે એક જ રાત છે તમે લોકો એડજસ્ટ કરીને સુવું પડશે
કાઈ ન‌ઇ ચાલશે
અને એક રૂમમાં છ આ છ થી દસ છોકરા અમાર તો એસો છે ભૈયા દસ નું એક બેડ ડબલ બેડ પર બે બે ત્રણ માણસ આપડ લોકો આપણો ફિક્સ છે તમારું એક દિવસ ના થોડુંક ચોલસે
શોણી પ બધ કોણ છો
હમ હમ
તમે તો હોવાનું પણ જોવાનું દ છે
અરે તમે આવો તમારા રૂમ નુ હ ખોરાક ખરક કરી દઈશ ચાલલે જોઈશ કેટલામાં થશે
કઈ જરુર નથી હ જે બ્ચી છે એમાં થઈ જશે
કેમ કે બીજા દિવસ તમે લોકોને ફેશ બીજા દિવસ તમે લોકો ફ્રેશ જોવો છો ફેશ ફેશ હારું તમે લોકો ફ્રેશ રહેવું પડશે
શું તો એક દિવસની વાત છે થઇ જા
હમ અરે સો પડશે ચારે તમે ટ્રાવલ કરીને આવશો પછી પાંચે પણ કામ છે ચારે પણ કામ છે
અરે અમે થાઈ જાઓ બપા ટેન્શન નથી.
અગર એક દિવસ માટે આવ્યા તો સાતસો આઠસો સાતસોધી રહેશે. બે દિવસ માટે આવ્યો તો બારસો થી સોળસો તમારું પેમેન્ટ તમાર ગ્રુપ પણ નહી આવું પેમેન્ટ ન આવું જો કેમ લાસ ટાઈમ તમારો અ કો સાતસો આઠસો વાલેલા
ગૃપ બને નથી બરોબર એકદમ પલ થયું નથી. થઈ જાય તો હારું પડે
હમ અને હંભળ અગર આ વસ્તુ જે તે અમે લોકો કરીએ છે. ઓકે. હ પછી એવું તો ત તારા નંબર થી પણ કરું તારા નંબર થી પણ કરી લેશુ ચાલ ને જોઈએ
શું.
આજે અત્યારે ચાલે છે ને એ વસ્તુ
તમારા નંબર પર તો છે
અરે તું પણ પછી મને કરી શકે છે એવું
પછી જોયે આવું પેલા પછી આરામથી
એવડું વા છે.
અને અચાનક થયુ આલુ પરાઠામાં પ્રિન્સ ક્યાંથી આવી ગયો મને પેલા એ સમજાય
અરે કા આવતા તમે લોકો તો સલમાં જવા ગયા ત ને? તો અમે આવતા હતા રસ્તા પર તો એ બાજુ એ બ તો એના વાત કરતો તો ગોપીકને દેખાય કે એ બાજુ વાત થઈ તો એ પુયછુ કે એમ દેખાય ગયા.
હા પેલી વાત કરવા ગઈ ગઈ પેલાએ હામેથી વાત કર્યું??
એ વાત કયરુ.
હમ તો હારુ
પછી મે એ કીધું ભ જમે ગાજ નહી થ એમ તોમ બોલ્યું નથી તઈ
હમ
પછી એ બોને સારા લોકો પણ છે, આમ તો આ બને કે ગયો છે તો
તો પછી ગોપીતાને જોઈને બધા સારું પડ હત. એટલા લઈના કય નય લયને આવજે બેે ખાય લશે
અરે બનાવી દઈશ તાણું માટે બનાવી દઈશ ચિંતા ન કર
ના વધારે નહી ખાય થોડુંક જ ખાય જો લેટ આવશે ને તું તો કાલે?
વધારે નહીં
આવીને હુય જજે બધી બાજુ હજારે પછી ના અમે લોકો કામ કર લાગશુ. હમ
ઓ બધી વાત છે, અત્યારે તો અજુ ઊંઘવાની છે.
હુ થાકી ગયુ છે પણ ઉધ નથી આવતું.
ખબર હતી મને. મમ્મીથી પરમિશન લઈ લીધી છે, કોલ પર બેસી શ કુ છુ, મમ્મીને ફ્રેન્ડ જ બોલ મમ્મીને ફ્રેન્ડ જ બોલ્યું છે, મે શાંત
મે નથી ચાહતી કે એવુ કય નહી કર યાર
મમ્મીને મમ્મીને મા
જો તરે મમ્મીને આમ જ મારાવો એક્સપેક ટેસન છે, હવે ફ્યુચરમાં કઈ ના થયુ ને
નથી નથી મારા મમ્મીને તું ગમે છે, એક્સપેક્ટેશન નથી. અને મમ્મીની વાત છે, એક જ ના કી ભાય નાખી ભાય મમ્મી ખબર હું બોલી મને? નહી થશે નહી થશે મો મ અ તને આ છોકરી ગમે ના ગમે તારા ઉપર છે. આ લાવશે ની લાવશે તારા ઉપર છે, પણ પોતાનું માઇન્ડ હારું રહેશે જે હશે એ હશે નહી હશે તો નય હશે મારી મમ્મી બો સોટ છે, ચિંતા ના કર
પછી એમ નય કે કે આખો દિવસભજરાને પછી કય નય ચા
એટ એટ એટલે તુ જવાની છે.
હા ના.
એટલે તું નેગેટિવ જ વિચારી ફરી નેગેટિવ વિચારી. તું નેગેટિવ વિચારી ફરી. અત્યારે બોલી ક્યા આટલું કરીને પછી આ ન આવી એટલે નહી જવાની.
મે બોલું છું મા તો ફ્યુચર કોને પ્રિડિક્ટ કર્યું છે.
હારું.
તો આટલું વા વિચારે છે આ તો હા.